હા કેમ છે? તો
બસ મજામાં તમે કેમ છો?
બસ જો બાકી બધું કેવું?
બસ આ કઈ નઈ કોમ્પ્યુટર પર બેસેલા હતા. કરીએ કોમ્પ્યુટર વર્ક.
અરે અરે વા કેટલું સારું છે અને આજકાલ તો જો ને ટેકનોલોજી વગર જીવનની કલ્પના પણ આપણે નહી કરી શકીએ. સવારે ઉઠતા જ મોબાઈલ હાથમાં આવી જાય છે. અને આખો દિવસ કઈક ના કઈક રીતે મો મતલબ ટેકનોલોજી નો આપણે ઉપયોગ થતો રહે છે નહી.
હા એ તો છે પણ ટેકનોલોજીનો ઉપયોગ તો કેવી રીતે સમજદારી પૂર્વક ને જવાબદારી સાથે કરવો જોઈએ એમ.
હા એ વાત તમારી સાચી. છે એ તો કરવું જ જોઈએ સમજદારી પૂર્વક લોકો કેવા મતલબ બિનજરૂરી કામો પણ એના દ્વારા કરી લે છે તો એ સારું નથી. મતલબ ઇન્ટરનેટ છે ને અ અ આપણા માટે જો માહિ મેળવવા પણ એના માટે છે નહી.
હા એ તો છે.
હમ બોલો. હમ પેલા લોકો કેતા ચિઠ્ઠીઓ લખીને વાત. હા બોલો.
હા એતો એ છે. પેલા તો બધા ચીઠ્ઠ ને પ પત્ર ને એના દ્વારા કામ ચલાતા તા હવે તો આજ કલ હવે ટેકનોલોજી માં એટલું બધું બધું ઈઝી ઈઝી કામ બની ગયેલું છે કે મતલબ કોઈ બી એક સાથે આમ સરળતાથી ફોન પર વાત કરી શકીએ છેએ વિડીયો કોલ માં વાત કરી ત કે ઇ દ્વારા આવી શકે છે આમ
હા એજ તો હવે તો આ વોટ્સઅપ છે હા હવે તો આ વોટ્સઅપ છે અને વિડીયો કોલ થી આપણે દુનિયામાં કોઈ પણ ખૂણામાં રહેલા માણસ સાથે આપણે એકદમ આસાની થી વાતો કરી શકીએ પેલા તો કેમ અઠવાડયે અઠવાડય રાહ જોવું પડતું હતું એક ચિઠ્ઠી માટે. પણ હવે એવું કઈ જ નથી કરવું. અને પેલા કોઈ વિષય અગર આપણને જાણવું પડતું તો આપણે કેટલા બુક્ વાંચતા હતા બુકમાં શોધવું પડું હતું અને આપણા કલાકો એમાં જતા હતા હવે તો જ્યારથી આ ઇન્ટરનેટ આવ્યું છે તો આપણે ઓનલાઈન કઈ પણ સર્ચ કરીને ડોમાં ની માહિતી મેળવી શકીએ છીએ. અને આ ટેકનોલોજી છે ને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની ગઈ છે. નહી કારણ કે હવે તો જોઓ ને કેટલી બધી ક્લાસીસો છે ઓનલાઈન ચાલે છે અને આ યુટ્યુબ છે એનાથી તો વિવિધ એપ્સ દ્વારા આપણે ભણવાનું પણ એ લોકોને કેટલું આસાન થઈ ગયું છે.
હા, એ તો છે જ હવે આ કોરોના ટાઈમે જ જોઈ લો ને હવે. કોરોના ટાઈમે મતલબ ઓનલાઈનહું કેટલું હવે શિક્ષક વિદ્યાર્થીઓ ઓનલાઈન દ્વારા ઘરે બેઠા બેઠા શિક્ષા પ્રાપ્ત કરી શકતા હતા. તો ત્યારથી હવે આજ કલ ને વધારે ઓનલાઈન એલું નેમ ઇન્ટરનેટ ન મ વધારું મહત્વ છે.
હા એકદમ સાચું કીધું તમે. જ્યારથી આ કોરોનાનું દોર આવેલું ત્યારથી જ આનું વધારે ઉપયોગ થઈ ગયું છે પણ તમને નથી નથી લાગતું કે આની ચાલ ફાયદા તો છે જ પણ એની
હા એ તો છે. બરાબર.
હમ હા કારણ કે જોને કેટલા બધા જે છોકરાઓ છે અને આપડી જે ન્યૂ જનરેશન છે એ મોબાઈલ અને સોશિયલ મીડિયામાં વધારે સમય પસાર કરે છે તમે જોયું છે નાના નાના છોકરાઓ છે બે ત્રણ વર્ષના છોકરાઓ છે ઈ પણ ફોન વગર નાઈ જમતા છે નઈ કઈ કરતા છે તો એનું કેટલો બધો નુકસાન છે નઈ એટ દરેક વસ્તુ વત નો ઉપયોગ છે ને અ જરૂરત પૂર પ્રમાણે જ કરવો જોઈએ વધુ પડતો ઉપયોગ પણ નુકસાન બને નુકસાનકારક છે.
જેમ કે પેલા વેપાર લોકો હોય વેપારમાં, અને ઉદ્યોગોમાંયુ ટેકનોલોજી ના ઉપયોગને કારણે કેટલો ઉત્પાદનમાં વધારો થયો છે હવે જેમ કે ઈ કોમર્સ વાળા જોઈે લો ઘર બેઠ બેઠા બેઠા ખરીદી કરી શકે છે ઇ કોમર્સ નું તો હમણાં આજકાલ એટલું બધું મહત્વ વધી ગયું છે. કે હા કે ઓનલાઈન મતલબ બે કી બેન્કિંગ ને ડિજીિટલ ને ઘર બેઠા મતલબ કઈ બી આમ પેમેન્ટ કરવું હોય ને યુપીઆઈ જેવી કેટલી બધી સુવિધાઓ મતલબ થઈ ગઈ છે. કે મતલબ બધું કામ સરળ થઈ ગયું છે. એમ
હા આ વાત તો તમારી સાચી છે જો ને આજ. આજ કલ તો ડિજિટલ પેમેન્ટ નો પણ ઘણો ઉપયોગ થાય છે. યુીઆઈ દ્વારા સેકંડો પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. તમે કીધું આ બેંકિંગ તો આપણ જો ને પેલા બેંકમાં લાંબા લાઈનમાં આપણે ઉભું રહેવું પડતું હતું. પર હવે જો
ઘર બેઠા જ આપણેે બધું હા ફોન પે કરી શકીયએ છેએ આમ. હવે ટેકનોલોજીથી ખુબ કામ સરળ બની ગયું છે. આમ
હા અને છે ને આ જો ખેતીમાં પણ નવી ટેકનોલોજી અ મતલબ આવી ગઈ છે. જેતા છે ટીપક સચાઈ પદ્ધતિ છે મતલબ આધુનિક મશીનો અને હવામાનની માહિતી ખેડૂતોને કેટલો ફાયદો આપે છે અને હોસ્પિટલ માં પણ નવી નવી ટેકનોલોજીઓનું અ સારવાર કેટલું સારું બની ગયું છે. કે એ લોકો ફટતી જ બધી જ પ્રોબ્લેમ મતલબ ખબર પડી દે કઈ બીમારી છે શું છે આટલી બધી મશીન
હા એ હા એતો જ છેજ. બરાબર હમ એતો છે જ ને મો મોબાઈલ ને ઈન્ટરનેટ નો ભી મતલબ છે ને વધારે પડતો પણ આ ઉપયોગ કરીએ તો એ આપણે પછી માનસિક ના આપણને શારીરિક સ્વાસ્થ્ય માટે આમ ગમે તેવી ન. સકારાત્મક પરિસ્થિતિ ઉભી કરે છે આમ. કે મતલબ વધારે પડતો પણ. ના ઉપયોગ ના કરવો જોઈએ આવી રીતે
હા કારણ કે જોઓ ને હવે આજકાલ તમે જોયું હશે કે ઓનલાઈન શોપિંગ પણ લોકો ખૂબ કરી રહ્યા છે ઠીક છે તો આનાથી પણ છે ને ઓનલાઈન આવા સ્કેમ કેટલા વધી ગયા છે. એનાથી આપ આપણે સાવ સાવધાન રહેવું જોઈએ. અ જેમ કે કોઈ અજાણી લિંક આવે. આમ ઓટી પિ માંગે તો આપણે નહીં આપવું જોઈએ. આપણે છે ને સિક્યોરિટી માટે આ ખૂબ જરૂરી છે મહત્વની વાત વાત છે
એ તો બરાબર કીધું તમે હવે આજકાલ તો ટેકનોલોજી ન એટલું મહત્વ તવ છે. કે પેલા આધુનિક મશીનોને આમ ઉપકરણોથી છે ને ડોક્ટરો પણ આમ છે ને ગંભીર રોગો ન આરામ થી ઝડપથી એ લોકો નિદાન કરી શકે છે હવે જેમ કે હવે. કેટલી બધી મશીનો આવી ગઈ છે. જેમ કે એક્સ રે, એમ આર આઈ સીટી સ્કેન આમ રો બોટ જેવી કેટલી બધી મશીન આવી જે મતલબ એ એ બધી મશીનોને ટેકનોલોજીને કારણે આમ અ ગંભીર મ મતલબ બીમારીઓ હોય તેનું પણ સરળતાથી ખબર પડી શકે છે કે ભવિષ્યમાં તે વધારે ન થઈ શકે તેનો ઈલાજ તેની સારવાર આપણે પેલાથી આપી શકીએ છીએ આમ
એકદમ સાચી વાત કિધી ભવિષ્યમાં હા કા કે જો ભવિષ્યમાં પછી ટેકનોલોજી મતલબ ઓરલબ ખુબ વધારે હવે વિકસિત થશે કદાચ ઘણી નવી શોધો પણ આપણા જીવનને ખૂબ સરળ બનાવી શકશે હવે તો છે જો સ્માર્ટ ટીવી છે સ્માર્ટ વોચ છે અને સ્માર્ટ હોમ જેવી સુવિધાઓ પણ લોકોના આ જીવનને કેટલું સરળ બનાવી દીધું છે પણ એની સાથે સાથે છે ને માનવ બાલ માનવ મૂલ્યો અને પરિવાર માટેનો પણ સમય આપણે એટલો જ મહત્વનો છે
હા એ તો બરાબર
હા તયા કે તમે જોયું હશે કે આજ આજકાલ છોકરાઓ છે એ લોકો ટીવી માં અને ફોનમાં કેટલા વ્યસ્ત થઈ ગયા છે તો એવું નહીં કર્યું ટેકનોલોજી આપણે છે ને સુવિધા માટે બનાવી છે આમ નહ કે આપણે આપણે આપણા ઉપર હાવી થઈ જાય કે આ આપણના ઉપર માલિક બની જાય, એવું નહી કરવું જોઈએ.
હા. પેલાના સમયમાં તો લોકો મોટ ભાગે, હાથ થી કામ કરતા હતા હવે આજકાલ તો બધું, અ મશીન મતલબ કઈ બી હોય તો બધું મશીન હવે કપડાં ધોવા હોય તો વોશિંગ મશીન. હવે તો વાસણ ધોવાની પણ મશીન આવી ગઈ છે, અને ગમે ત્યાં મતલબ કઈ બી હોય હા તો એ બધું હવે મશીનોથી જ કામ થવા લાગી ગયું છે. છે ટેકનોલોજી હવે એટલું બધું વધી ગયું છે.
હા એકદમ સાચી વાત કીધી, હવે તો તમે સાચી વાત કીધી વોશિંગ મશીન છે વાસણ ધોવા માટે છે, હવે તો ઝાડુ પોછા કરવા માટે પણ એક નાનકડી મશીના છે કે આખા ઘરમાં એ, ફરી જાય છે હા હા એ જ. તો હવે તો કેટલું બધું કામ આપણું આસાન થઈ ગયું છે ટેકનોલોજી ના કારણે, પણ છે ને ટેકનોલોજી નો સમજદારી પૂર્વક અને, સંતુલિત જ ઉપયોગ કરવો જોઈએ આપડણે તો. જ્યાં યોગ્ય કામ હોય ત્યાં જ એનો યુઝ કરો, કારણ કે કેજો યોગ્ય ઉપયોગથી છે ને ટેકનોલોજી ભણતરમાં, અને જે તે તમે હોસ્પિટલની વાત કરી આરોગ્યમાં, ખેતીમાં, વેપારમાં, અને રોજિંદા જીવનમાં ઘણો ફાયદો આપે છે.
હા એ તો બરાબર કયો તમે. જ્યાં જરૂરત હોય ત્યાં આપણે, ટેકનોલોજી નો ઉપયોગ કરી શકીએ છીએ પણ વધારે પડતો પણ જે આપને નુકસાન કરે. ત્યાં આપણે ટેકનોલોજી વધારે નહી હો કરવા જોઈએ.
હા એકદમ સાચી કીધી તમે આ વાત.
તો હવે આપણે બાળકોને પણ નાના બાળકોને પણ, જયારે જયારે હોય ત્યારે આપડણે મોબાઈલ લઈને હાથ માં પકડાવીને બેસાડી દે છે કે કે આપણે આરામથી કામ કરી શકીએ તો એ પણ ખોટું કેહેવાય એમ.
હા ખોટું જ કેહેવાય ને હવે તો જો ને છોકરા મોબાઈલ માં, એટલા વ્યસ્ત કેટલી ગેમો ન એ લોકો પર અસર પડે છે મેં તો કેટલીક જગા આમ સાંભળ્યું કે આ ગે એમના કારણે કેટલાક છોકરોએ સુસાઈડ પણ કરી દીધી, તો આવું બધું એના છોકરાઓને દૂર રાખવું જોઈએ આપણે.
હા એટલે જરૂરત મુજબ જ આપે મોબ મોબાઈલ નો ઈન્ટરનેટ નો ઉપયોગ કરવા જોઈએ વધારે પડતો આપડા પરિવારમાં અસર પડે છે છોકરા ઉપર
હમ એકદમ સાચી વાત કધી તો હું તો મારા છોકરાઓને થોડું દૂર જ રાખું છું જરૂર પ્રમાણે જ ફોનનોો અને ગેમ રમવા આપું છું પણ છોકરાઓ છે એ તો કરી જ લે છે કઈક ના કઈક પછી
હા એ તો છે જ હવે રોબર્ટ જેવીટે ટેકનોલોજીઓ પણ ભવિષ્યમાં જોઓ નહી હવે હોટલોમાં અને એમાં પણ હવે રોબોટ આવી ગયા છે કે કઈ પણ ખાવાનું સરર્ કરવા માટે પણ રોબર્ટ થી મંગાવે છે
એકદમ ખરી વાત કરીીધી મેં પણ એક જોયું છે એક રેસ્ટોરન્ટ ખુલ્લું છે હા
હા હવે આજકાલ તો એ આઈ નું પણ એટલું બધું ફાસ્ટ ચાલતું છે મહત્વ મતલબ આમ એટલું બધું ફાસ્ટ ચાલતું છે એઆઈ દ્વારા આપણા કામો બધા કેટલા ઈઝી અને સરળ થઈ ગયા છે હવે
એકદમ સાચી વાત કધી એઆઈ તો માણસોને જગ્યાએ કામ કરી રહ્યું છે જો ને કેટલાક કોમોમાં તો હાજ પણ ડેટા વિશેષણ નું ગ્રાહક સેવા અને ચિત્ર ઓળખાણ માટે પણ એઆઈ ખુબડ ઝડપથી કામ કરી રહ્યું છે અને એ આઈ તો જરૂરી જ છે આપડે ભ તર માટે પણ એ આઈ ખુબ જ મદદરૂપ હોય છે વિદ્યાર્થીઓ માટે પણ
હા એ તો બરાબર કીધું છે
હમ ચાલો તો આવે તો ટેકનોલોજી પર હા હા બોલો
એજ હવે આજકાલ તો હવે ટેકનોલોજી થી હવે માનવ જીવનનું એકદમ જીવન સી બની ગયું છે સરળ બની ગયું છે અચ્છા
એ વાત તો તમારી સાચી છે ચાલો ફરી વાત કરી આના ઉપર તો જેટલી વાત કરો
હા એ તો બરાબર કેવો તમે ચાલો